તો
હ હલો
હેલો મજામાં તું કેમ છે.
હું પણ મજામાં છું.
હું કર્યા કરે તું.
હું પીસ કાટ્યા કરું છું તું શું કર્યા કરે છે.
હમ કછ નહી કર્યા કરું હું.
જમવાનું થઇ ગયું.
હા થઇ ગયું તારું થઇ ગયું જમવાનું.
હા થઈ ગયું છે શું ખા શું ખાધી તમે.
દાળ ચાવર અંડા ખાય છેું.
હમણાં શું કરે છે તું.
હણા બેઠેલી છું.
બેઠીને શું કર્યા કરે છે.
બસ બેઠે લિખ છું તારા સ બાત કર્યા કરું.
ઓર ઘરમાં બધા કેવા છે.
મજામાંસ્ છે.
હ બોલ કઈ.
તું બોડ કઈ.
પીસ કાઢીને થઈ ગયું.
ની નની થયું હજુ બાકી છે.
તારી મિત્ર નઈ બેન આવી ગઈ.
આવી ગઈ ને.
તું એ જોયું એ લોકોને.
હા જોયું. બહુ સરારતી છે આ હું ગયેલી હતી તો એક ગીરીફ પડી.
હા એ સર આવતી તો છે મે મેં પણ જોયું છે એને.
ગાયલી હતી અયાર તું બદલા નહીિ હ આટલા માં હું ગયેલી તો ગિરિપડી
એને ગા ગાવાનું પણ આવે છે
આવે છે નહી
ઓર બતાવ શું છા થાય છે
કાઈ નહી ખાય છે આજ વરસાદ થયું
હા આજે વરસાદ પડ્યું થોડું ઘણું
હા થોડું ઘણું પડ્યું હતું
મમ્મી શું કરે છે તારી
મમ્મી અહિયાં સોયલી છે
ઊંઘે છે
હા હસ્યા કરી
કેમ હસ્તી છે
આપણેે વાત કરતી હતી ને એટલે હાસ્યા કર
સારું છે હસી આવ છે મમ્મી ને
હા
હ વરસાદ પડ્યું તું ગમ્યું તને
ની નની ગમ્યું
કેમ ગમી એટલા દિવસ પછી વરસાદ પડ્યું મને તો ખુબ મજા આવી
મને નહી આવે હું પણ
હા
બહુ ગંદગી થાય છે બરસાદ પડી
વરસાદ બહુ ગમે છે વરસાદના કારણે જ આપણા ઘરમાં પાણી આવે છે
તો સાચી વાત છે
વરસાદ ની પડશે તો પાણી પણ આવા બંધ થઈ જશે
મારા બિલ્ડિંગ પર મારા બિલ્ડિંગમાં તો નહી આવે બે ટાઈમ આવે છે
હા એ તો છે પણ વરસાદ પડે ને તો આવ આવવા લાગે
હા ચોવીસો ઘંટા આવવા લાગે ચોવીસો કલાક આવ્યા કરે
બે ત્રણ મહિના સારું રહે પછી
પછી નહી આવે મારા ઘરેની મારા ઘરે તો
હા હું બોલ હું બોયલી
કઈ ન બોઈ હું તો
તું કઈ બોલ બોલવા જતી હતી
તું હું બોલય બોલવા બોલતી હતી કે મારા ઘરે તો અ બે બે વાર ખુલે છે પાણી
બે વાર ચાલુ થાય છે પાણી એટલે વારા ફર વારા લાગ્યું છે
હા વારા લાગી છે દસ દસ દિલ્ની
દસ દસ દિવસ નું મારા લાગ્યું છે ગરમી પણ ગરમી કેટલું થાય
બહ ગરમી થાય
મેં તો રોજ નહયા કરું રોજ નહયા કર
હું પણ રોજ નાહયા કરું
તું રોજ નની નાય
હું તો રોજ ના તને કેવા ખબર કે મેં નિ ના આવું
મને મને તારી ફ્રેન્ડે બતાવેલું એક
અ સાલી બૂઠ બોલી્યા કરે
એ એનેથી જૂઠ બોલતી તું બૂઠ બોલે છે
આજ બૂઠ બોલ્યા કરે
રોજ નહવાનું ગરમી છે એટલે
આ તો રોજ તો ના હું
મારી તો એક બેન છે ને એને તો મેં કઈ કઈને હારી ગઈ છે રોજ નાહાવ રોજ નાહ રોજ નાહાવ પણ એ તો બે દિવસ ત્રણ દિવસ પછી જ નાહાય છે
હા તો ત મા મારીને ના હવા આવ
એ એ તો મારી વાત માનતી જ નથી એટલી ખરાબ છે
મારી બેન મારી બેહેન પણ ન માને છે મારી વાત હા મારાથી મોટી છે વરસાદ આવી ગયો આવીને ચલું ચલી બી ગયો
એ તો બે મિનટ નું મહેમાન હોય છે આવે છે ને જાય છે
હા
મારી તો બે મારી બેન તો એટલી ખરાબ છે ને બસ હું બોલું એના માટે
મારી પણ બહુ ખરાબ છે કઈ નહી કરે અને ધમકી દે દ દ દેજયા કરે
મોટી બેન તો બધું કરે છે ઘરમાં નાની બેન નથી
કાંઇ ની કરે મોટી બેહેન કાઈ નહી કરે બસ હુકુમ ચલાવ્યા કરે
બધા તું વધારે બોલે છે
હું વધારે બોલું છું
મારી મારી તો મોટી બેન બહ મારી મોટી બેન તો છે જ નથી પણ નાની બેન કઈ નહી કર
મારી પર મોટી બેન છે આ કઈ નઈ કરે મેચ કરો
બહું જૂઠ બોલે તું તારી નાલીબેન બો કરે મોટી મારી મોટી પેન તો દિનભર મોબાઈલ જ ચલાવ્યા કરે અને કહે હું સબસે કમ મોબાઈલ ચલાવેે કરું યુથ પણ ક
વધારે નહી બોલ મોટી બેન કરતી છે નાની બેન નહી કરતી છે
તું વધારે ની બોલ નાની બેહેન કરતી છે અને મોટી બેહેન ની કરતી છે
હમણાં તો મારા ઘરમાં મારી ભાભી આવી ગઈ છે એ બધું કરે છે
હમ તો હું તું મોબાઈલ ચલાવ્યા કરે આટલે
મેં મોબાઈલ વધારે નહી ચલાવતી વધારે મોબાઈલ ચલાવવાથી નમ ચશ્મા આવી જાય છે
હા તો તને આવી તો ગયું
મને ચશ્મા એ એ એ માટે નહી આવેલું
એ માટે આવેલું જૂઠ ની બોલી અત્યારે હું તો તારી ઘરે જબ આવ ત તું મોબાઈલ જ ચલાવ્યા કરે કેટલા જૂઠ બોલ બોલતી છેત
તું જૂઠ બોલ્યા કરે છે
નાની બહેન નાની બહેન મારી તો બહ મારી મોટી બહેન તો બહુ જ ચલાવે દિનભર ચલાવે
ચાલ એ એ બધું વાત છોડ આજે તું ગયેલી હતી ભણવા માટે
હા ગયેલી હતી ને
તારું દિવસ કેવી કેવું ગયું આજનું.
અછું ગયું સારું ગયું.
બધું સારી રીતે યાદ યાદ હતું.
યાદ હત્તું ને સાારી રીતે આજ મારો ટેસ્ટ ટેસ્ટસ્ટ થા
ટેસ્ટ ટેસ્ટ હતું આજે?
હા મારું અ્છું ગયું.
કેટલા માર્ક આવી જશે
હા તો સ્ટાર મળી્યા મને તો
વરસાદ અહીંયા પણ વરસાદ પડવા લાગ્યું.
વરસાદ પડ્યા
અવાજ આવે છે
આવે છે ને
મેં તો બાલ્કની માં બેસી ને વરસાદ ના મજા લઉં છું
હું તો ટેરિસ પર કુમ
પેરિસ પર છે તો તો ભીગતી નથી
સીડી પર બેઠેલી છું
સારું છે પપ્પા લોકો તારા
મ મજામાં. તારા પપ્પા લોકો કેવા છે?
વાહ મારા પપ્પા મજામાંજ
તારા નાનલો ભાઈ
મારો નાલો મારો નાલો ભાઈ બઉ સે તાન છે મને મોબાઈલ આપતો જ નથી.
હા અમારો પણ
એ તો મારાથી પણ મોટો થઈ ગયો છે નાલો છે તો પણ
તો મારાથી મારા નાડલો ભાઈ ભી તો મારા ત લંબા થઈ ગયો છે ના
મને તો મન કરે છે એટ એટલું મારું એટલું મારું એટલું મારું પણ મારી જ નથી શકતું
આ તને જ માર્યા કાઢે ન એટલે
હા એને એનાથી બીક લાગી જાય છે મને તારો નાનો ભાઈ કેટલો કેટલા વર્ષ નો થયો
મારો નાલો ભાઈ તેરા વર્ષ ન થઈ ગયો
હા શુંભોલી આવાજ નહી આવે આ કરે
મારા ના લો ભાઈ તેરા વર્ષ નો થઈ ગયો. હું ની આવાજ તો આવે છે તારી
પણ તારી નથી આવતી
મારી નહી જાય છે કે
ની આવે છે તારું અવાજ
હજુ પણ નહી આવે
હા આવવા લાગ્યા આવવા લાગ્યું
મારો નાનલો ભાઈ અ તેરા વર્ષનુંું છે હું સોલા વર્ષનું છે.
તું સોળ વર્ષની થઈ ગઈ.
હા હું સોળ વર્ષની થઈ ગઈ.
તું કેટલા સ્ટાન્ડર્ડમાં ભણે છે.
હા હું ચાર સ્ટાન્ડમાં પડું છું.
હમણાં ફોર્થડરમાં મળે છે ત.
હા.
મારું તો ટ્વેલ્થ પૂરું.
હું આઠ પડી લીધી ફિર ચાર થી પડું છું. સરકારી ની મજા ઉઠાવું છું પૈસા મળે છે મને.
ઠીક છે ચાલ પછી લગાવું તારી પાસે.
હા ઠીક ચાલ.
બાય.
બર.
સુુડે